હલો મિત્ર.
હા મિત્ર.
મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા મિત્ર આવી રહ્યો છે.
હમ્મ તો તમે અત્યારે કઈક કામમાં છો કે ફી બેસેલા છો.
ના હું હવે તો ફ્રીજ છું.
હમ્મ તો અત્યારે તમે કંઈક ભણવાનું તમારું ચાલુ છે.
હા અમારી કોલેજ ચાલુ છે અને કોલેજ આજે ત્રણ લેકચર હતા તો અમે બે લેકચર ભરી ને ભાગી આવ્યા છે. એવું બધું છે તમારું.
હું પણ અત્યારે કોલેજ જ કરી રહ્યો છું મારું પણ બી કોમમાં ત્રીજું વર્ષ ચાલતું છે તો એમ આજે ફ્રીજ હતા. તો વિચાર આવ્યો કે આજે આપડે કઈક કરિયર વિશે થોડીક વાતો કરીએ. તો તમને કરિયર વિશે વાતો કરવામાં ઇન્ટરેસ્ટ છે?
હા મિત્ર છે.
તો આપડે એના વિશેે જરાક ચર્ચા કરીએ.
હા.
હમ્મ કરિયર વિશે હવે એમ જોવા જઈએ તો આપડે બાળપણમાં જયારે નાનલા હોઈએ ને આપણને કોઈ પૂછતું હોય કે તારે જીવનમાં આગળ શું કરવું છે. તો આપણે નાનલા હોઈએ તો આપડે તો કઈ પણ કહી દેધા હોય છે જેમ કે મારે પોલીસ બનવું છે. કા તો મારે ડોક્ટર બનવું છે. એમ જેમ-જેમ આપણેે મોટા થતા જઈએ જેમ-જેમ આપણેે જરાક સમજતા થીયે. તેમ-તેમ આપડા વિચ વિચારો બદલતા જતા હોય છે કે મારે મોટા થઈને પેલા આપડે કેહ પોલીસ બનવાનું છે. એજ થોડાક સમય પછી આપડે કેહ કે ડોક્ટર બનવાનું છે. ને એ બધું કરતા-કરતા જ અને આપડે મતલબ દસ માં બારમાં ધોરણમાં જેવું આવીએ ત્યારે આપણને એક ખાસ કરીને દસમા ધોરણમાં આવીને આપણે ફિલ્ડ સેટ કરવાની હોય છે કે આગળ જઈને મારે શું ડોક્ટર, એન્જિનિયર બનવું છે કાં તો ટીચર બનવું છે. કે કોઈ જોબ કરવી છે. તો એના અધારે આપણે એક ફિલ્ડ નક્કી કરવાની હોય છે તો એ રીતે જોવા જઈએ તો હું પણ પેલા તો બઉુ બધું કેતો હતો કે એન્જિનિયર બનવાનો ડોક્ટ ટર બનવાનો. પણ પછી જયારે મારે ફિલ્ડ સિલેક્ટ કરવાની આવી તો મેં કોમર્સ ચુજ કર્યું કારણ કે એ સમયે મને બેંકમાં નોકરી કરવાનું ખુબ જ ગમ તુ હતું. એક મારો એક્સપિરિયન્સ પણ હતો કે બેંકમાં જોબ કરવું એ ખુબ જ સારી બાબત છે અને ત્યા બધા લોકો સાથે વાત કરવી એક સપનું હતું કે બેંકમાં નોકરી કરવી છે એટલે મેં કોમર્સ ફિલ્ડ લીધી. અને ત્યારબાદ કોલેજમાં બી કોમ લીધું અને એની સાથે સાથે કોમ્પિટટિવ એક્ઝામ્સની પણ તૈયારીનું કઈક વિચાર્યું ને એ જ અત્યારે વિચારવાનું છે તો તમે કઈ એમ બાળપણમાં એવા એના વિશે વિચાર્યું હતું આગળ કરિયર વિશે કે એવું કંઈ.
હા મિત્ર જયારે અમને સ્કૂલમાં પૂછવામાં આવતુ કે તમે મોટા થઈને શું બનશો કે શું કરશો તો અમે પણ તમે કીધૂ એ રીતે એ શિક્ષક પછી જોબ કરશું એન્જિનિયર ડોક્ટર એવું બધું તો અમે પણ કતા હતા પરંતુ જેમ જેમ મોટા થઈ છે તેમ તેમ આપણે સમજણ આવતી જતી હોય છે અને વિચારો પણ અલગ અલગ બદલાતા જાય છે. અને આજના સમયમાં દરેક વ્યક્તિ માટે કારકિર્દી ખૂબ જ મહત્વની પૂર્ણ છે. ક માત્ર સારી નોકરી મેળવવાનું સાધન નથી પરંતુ જીવનમાં સફળતા આત્મનિર્ભર અને માન સન્માન મેળવવા માટે પણ છે તો યોગ્ય કારકિર્દી પસંદ કરવાથી વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ આગળ વધે અને પોતાના સપના પણ સાકાર કરી શકે છે. અને જોઈએ તો કારકિર્દી પસંદ કરતી વખતે પોતાની રુચિ આવડત પોતાની ક્ષમતા ને ધ્યાનમાં લેવી જોઈએ. માત્ર બીજા લોકોની સલાહ અથવા વધુ વધુ પગાર જઈને કારકિર્દી પસંદ કરવી યોગ્ય નથી જે રસોઈ તેમાં મહેનત કરવાની કરવાથી સફળતા મળવાની શક્યતા વધુ હોય છે તો અને હા તમે કેવી રીતે જ કે જયારે આપણે દસ પૂરું કર્યા પછી આપણને એક સિલેક્ટ કરવાનું હોય છે જે સબજેક્ટ ત્યા પણ જેમાં ઇન્ટરેસ્ટ હોય તો એમાં પણ અમે પણ કોમર્સ જ સિલેક્ટ કર્યું હતું અને અવે હાલ કોલેજમાં પણ હું બી કોમ જ કરુ છુ. અને આજ અને આજના યુગમાં જોઈએ તો કારકિર્દી માટે ઘણા વિકલ્પો છે અને એમાં પણ આપણે બેંકિંગ શિક્ષણ સરકારી નોકરી એન્જિનિયર ડોક્ટરી ખેતી વ્યવસાય માહિતી આવા ઘણા બધા છે પરંતુ હું મેં જે બી કોમ સિલેક્ટ કર્યું છે તો મારા પણ એક એવા ઘણા બધા સપનાઓ છે કે જે હું હું કેવી રીતે કરી શકુ એના માટે અમુક વખતે વિચારું છું અને વિદ્યાર્થી જીવનથી સમયનું આયોજન નિયમિત અભ્યાસ અને આત્મવિશ્વાસ કરવો જોઈએ કારણ કે એ નિષ્ફળતા આવે તો પણ હિંમત હારવી ન જઈએ અને નિષ્ફળતા અને સફળતા તરફનું એક પગ થિયું તો એમાં તમે શું કેશો મિત્ર.
હમ્મ એમ જોવા જઈએ તો આજના એક આ આધુનિક યુગમાં એક મોર્ડર્ન વર્લ્ડમાં જ્યાં આપણા દેશમાં વસ્તી પણ ખુબ વધારે હોવાના કારણે સરકારી નોકરીઓ માટે કોમ્પિટિશન પણ ખુબ જ વધી ગયું છે. તો એમ જોવા જઈએ તો કરિયર બનાવવું એ માત્ર ભણી ગણીને કોઈ નોકરી મેળવવું એજ નથી. પરંતુ આજના સમયમાં ઘણા બધા વિકલ્પો હોય છે. જેમ કે કોઈ ફોટોગ્રાફર બની શકે છે. કોઈ વિડીયો વલોગિંગ કરી શકે છે. કોઈ ફિલ્મ શૂટિંગ કરી શકે છે તો આજના સમયમાં એમ જોવા જઈએ તો ઘણી બધી ઓપ્શન્સ છે જેને જેમાં રસ હોય તેમાં કામ કરીને પૈસા કમાઈને પોતાનું ઘર ચલાવી શકે છે પોતાના શોખ પૂરા કરી શકે છે તો આજનો સમય માત્ર ભણી ગણીને કઈક બનવાનો એવું નથી પણ મારું એવું છે કે બાળપણથી કઈ બીજી વસ્તુમાં ઇન્ટરેસ્ટ નઈ હતો. માત્ર ભણવામાં જ હતો એટલે ભણી ગણીને એક જોબ લેવાનું જ મારું સપનું છે. તો તમે કંઈક બીજી એક્ટિવિટીમાં તમારો રસ હતો જેમાં તમે કઈક આગળ કેરિયર પણ બનાવી શકો એવું.
હા મિત્ર ભણવાની સાથે સાથે મને અમુક એવા ઘણા બધા રહેશે જેમાં હું મને ઇન્ટરેસ્ટ વધુ છે કારણ તમે કીધુ એ રીતે માત્ર ભણવું અને નોકરી કરવી એટલું જ કરિયર માટે હોતું નથી પરંતુ આપણે જે અમુક સ્વપ્ના હોય તમે કીધુ એ રીતે કે કોઈ બ્લોગિંગ કરી ને કેરિયર બનાવી શકે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ફિલ્મ શૂટિંગ તો એવામાં પણ મને ખુબ જ આ ફોટોગ્રા ફી અને એડિટિંગ એવું બધું ઘણા બધા સ્કીલની વિશે થોડી જાણકારી છે તો મને એમાં વધુ રસ પડતો હોય છે તો હું અમુક વાર વિચારું છું કે એ પણ આગળ પડતા કામ આવી શકે એવું છે અને કારકિર્દી પસંદ કરતી વખતે પોતાની રુચિ ક્ષમતા અને ભવિષ્યની તકોને ધ્યાનમાં રાખવી જોઈએ તો એ રીતે કોઈ બીજાની જોઈને અથવા સમજના દબાણમાં આવીને કારકિર્દી પસંદ કરવી યોગ્ય નથી. જે ક્ષેત્રમાં આપણને રસ હોઈ ત્યાં જ આપણે મહેનત કરવી જોઈએ. અને એજ સાચુ છે કે આપણને આપણને શું ગમે એ મુખ્ય છે તો એના પર આપણે વધુ ધ્યાન આપવું જોઈએ અને એવી ઘણી બધી સ્કીલ પણ છે જે આપણે જેના દ્વારા આપણે આગળ વધી શકી છીએ અને ભવિષ્યમાં કઈ નવુ કરી શકીએ તો શું તમારામાં પણ કઈ સ્કીલ છે મિત્ર
એમ સ્કિલ્સ વિશે જોઈએ તો મને કઈ એમ રમવામાં સ્પોર્ટસમાં કે મ્યુઝિકમાં એમ એ બાબતોમાં તો મારું કઈક કે એટલું સ્કીલસ નહી મળે કારણ કે હું બાપ પણ થીજ એમાં નહી હતો પણ આજ ભણી ગણીને કઈક નવું નોલેજ મેળવીને કોઈ જગ્યાએ કામ કરીને કઈક નવું નોલેજ મેળવીને કામ કરવું હોય તો એવી જગ્યાએ મારું ઈચ્છા વધારે હોય છે. તો એ રીતના હું કામ કરું છું ને એમ તાસ કેદી વિશે વધુ જોઈએ તો આજકાલ ઘણા બધા ઓપ્શન હોવાના કારણે આપણડે અટવાય શકીએ એમ નથી. કારણ કે આપણે કોલેજમાં ને ઘણા બધા એક્સપિરિયન્સ મળતા હોય હું એ બાબતે તમે કઈ કેવા માગો છો?
હા મિત્ર એ તમારી વાત તો સાચી છે કારણ કે આજના સમયમાં માત્ર શિક્ષક બનવું કે કોઈ જોબ કરવી પછી ડોક્ટર બનવું એટલું જ પૂરતું નથી પરંતુ એવી ઘણી બધી સ્કીલો છે પછી ઘણી બધી જોબ છે જે આપણે ઘર બેઠા પણ કરી શકતા હોય છીએ અને આજના આધુનિક યુગમાં ટેકનોલોજી માં તો આપણે ઘર બેઠા મોબાઈલ ફોન ના ફોનમાં પણ આપણે કામ કરી શકીએ છે અને સારો એવો પગાર પણ લઈ શકીએ છીએ અને એવું એવી ઘણી બધી નોકરીઓ છે જે આપણે એનો
એના વિશેે વિચારી શકીએ છીએ અને એને આપડે પસંદ કરી શકીએ છીએ તો અને સારી કારકિર્દી માત્ર વ્યક્તિના જીવનની જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશના વિકાસને પણ આગળ ધપાવે છે જયારે પુવાનો શિક્ષિત કુશળ અને જવાબદાર બને ત્યારે દેશની પ્રગતિ ઝડપથી થાય છે. અને ખાસ કરીને તો જયારે આપણે મોટા થતા હઈ એ તો આપણા પર વધુ પડતી આવી એક આવી પડતી હોય છે તો આપડે થોડું મહેનત કરવું અને એના વિશે વધારે વિ ચારવું એ આપણા માટે ખુબ જ જરૂરી છે આપણે આપણા પરિવાર માટે પણ કેવી રીતે સપોર્ટ કરીએ. એના માટે પણ વિચારવું એ ખૂબ જ જરૂરી છે તો એના વિશે તમે શું કેહેશો મિત્ર
હમ્મ તમે સાચી જ વાત તરીકે આપડા પરિવાર આપણું ખુબ જ વિચારતું હોય છે તો આપડે કઈક જીવનમાં કરી અને એમને સુખી જીવન આપી શકીએ અ એમને ઘણું કામ કરી લીધું હવે એમને આરામની પણ જરૂર છે તો આપણે કંઈક સારી ગી એવી નોકરી કાતો કઈ પણ કામ કરીને એ લોકોને આરામ આપી શ કે તે ખુબજ સારી વાત કેવાય ને અંતમા આમ વધારે કહું તો એક સારું એવું કેરિયર બનાવીને આપડે આપણું જિંદગી, અને આગળની પેઢી પણ સુધારી શકીએ છીએ. તો તમે હવે હું વિરામ લઉં છું ને, તમારો અમૂલ્ય સમય આપવા બદલ ખુબ-ખુબ આભાર ને તમારી સાથે વાત કરીને ખુબ જ મજા આવી.
હા મિત્ર મને પણ તમારી સાથે વાત કરીને ખુબ જ મજા આવી તમારો પણ આભાર.
હા તો તે હું હવે વિરામ લઉ છું.